હા બોલો કેમ છો.
બસ મજામાં મજામાં તમે કેમ છો,
બસ મજા મજામાં બ
હમ તો બસ બસ અમારે તો શાંતિ છે, બોલો શું? બીજું
બસ કંઈ નહીં, અમારે બી ફ્રેન્ડ સર્કલ આજે મળવાના છે. જોઈએ હવે, આવે ત્યારે કઈ પ્લાન બનાવીએ ફ્રેન્ડ્સ લોકો સાથે
હમમ! વાત તમારી સાચી છે. કે, જીવન માં એક ફ્રેન્ડ હોવો તો જરૂરી જ છે. વધારે નહીં પણ, આપણા જીવનમાં એક ફ્રેન્ડ હોવો તો જરૂરી જ છે. કે રોજ આપડો ટાઈમ પાસ થયા કે, ઘેર રોજ આપણને મળવા આવ્યા કે એ પ્રમાણમાં એવું હોવું જરૂરી જ છે. તમારું શું કેવું છે?
હા એ તો હોવા જ જોઈએ સર્કલ તો બહુ મોટું હોય પણ, એવા એક બે ફ્રેન્ડ હોય કે મતલબ તેની સાથે આપણે બધી વાત શેર કરી શકીએ. આપણે બધી વાત મતલબ કહી શકીએ. કઈ બી વિચાર્યા વગર એવા એક ફ્રેન્ડ લાઈફ મા તો હોવા જ બાકી ફ્રેન્ડ તો બહુ બધા બની જાય હોય છે હવે કોઈ બી ગ્રુપમાં પણ એડ થઈએ તો બધા ફ્રેન્ડ સર્કલ તો થઈ જાય છે. હવે કેટલા બધા ગ્રુપ હોય છે, કોઈ કીટી ગ્રુપ હોય છે. મતલબ કોઈ ગરબા ગ્રુપ હોય છે. આવા બહુ બધા ગ્રુપ હોય તો બધા ફ્રેન્ડ્સ તો બને જ છે. પણ અમુક એવા હોય એક બે ફ્રેન્ડસ તો આપણે તેને મતલબ બધી વાતો શેર કરી શકીએ. તો એવા તો, લાઈફમાં ફ્રેન્ડસ હોવા જોઈએ હેમ
હમ સાચી વાત છે. બસ એટલે શું છે કે? કે આવો કોઈ ફ્રેન્ડ હોય તો, આપડે કામ લાગે કે એક વાર થયું હતું કે મેં બહાર હતો. અને મારા ઘરે થી માર પપ્પા ને કોઈ સંજોગોમાં ટ્રેન પકડવાની હતી. તો મેં ઘરે નહતો હતો તો હવે પપ્પાને ટ્રેનમાં મુૂકવા પણ કોણ જાય? તો એક વાર ભાઈબનને ફોન કર્યો હતો તે પણ ગયો હતો. તો તો શું છે? કે આવું એક બે ભાઈબંધ આપડે રાખીએ કે, આપડે ફોન કરે તો, આપડા કામ આવે. એવા ભયબંધ રાખ વા જોઈએ એટલે એ દિવસ તે માર પપ્પા ને બી ટ્રેન સારી રીતે પકડાઈ ગયેલી. એટલે શું છે? કે આવા ફ્રેન્ડ રાખે ને તો કામ લાગે, પછી કોક ફ્રેન્ડ એવા હોય છે કે ખાલી રાખવા પૂરતો રાખે પછી, હઅ કે આપડે ફોન કરીએ ને પછી કે અમે આ કામમાં છે, તે કામમાં છે, અને હકીકત માં કશો કામમાં ના હોય, ઘરે જ બેઠા હોય, એટલે એવા ફ્રેંડ ના રાખવા. અને જે આમ એવું લાગે કે ના આ વ્યક્તિને સારો છે. પછી સારો ફ્રેન્ડ બનાવાયો છે. આપડા કામ લા છે એઓ નેજ ફ્રેન્ડ બનાવ જઈએ પછી હવે લોકોટલા એ કેવા હોય ઘરે બેહી રહ્યા હોય ને આપડા પર પાઈ કે કે ભાઈ અમે ફ્રી નથી ને એવું પછી શું હવે એમાં પછી ભાઈબંધી ના રાખાય પહી.
સાચી વાત એ તો બરાબર. ફ્રેન્ડ્સ તો એવા રોવા જોઈએ કે ક્યારે બી આપણે મતલબ એક ફોન કરીએને તો મતલબ કઈ બી ઈચકજાય વગર આપને સપોર્ટ કરે આપની હેલ્પ કરે એમ. કઈ બી હોય પછી પૈસાની બાબ બાબતમાં હોય કે કોઈને હેલ્પ કરવાની હોય કે કઈ બી એક્સવાઈઝડ એન. તો એવા ફ્રેન્ડસ હોવા જોઈએ કે આપણે એને બે જીજક કઈ બી કામ કેવું હોય તો કહી શકીએ એમ વિચાર્યા વગર. તો એવા ફ્રેન્ડ્સ હોવા જરૂરી છે લાઈફ ના.
હમ્મ સાચી વાત છે તમારી. એટલે મારા ફ્રેન્ડસ પણ એવા છે બધા. હવે અમારા ફ્રેન્ડ સર કલમાં તો કેવું હોય કે મહિનામાં કા તો બે મહિનામાં એક વાર કશે બાર ટ્રીપ કરવા માટે જઈએ અમે ફ્રેન્ડ ફ્રેન્ડ કા તો પ છી કોઈ મંદિરે જઈએ કા તો દ્વારકાધીશ ના મંદિરે જઈએ કા તો ડાકોર જઈએ સોમનાથ. એવા બધા જગ્યાએ અમે બ-બે મહિને એકવાર કા તો ગિરનાર જઈએ આવો બધો પ્લાન અમે ફિક્સ કરતા હોય કે શું છે કે જેટલી મજા આપડને પરિવાર સાથે જવાવામાં છે એટલી જ સેમ જ મજા આપડેને ફેન્ડ જોડે પણ છે. કે એમની જોડે જીએ તો આપડા ને પરિવાર કરતા પણ મજા આવે મજાક મસ્ત થી ભી થાય ને આમ જવાય બી સારી રીતે એમ. હમ્મ, સાચી વાત છે.
તો મજા આવી જાય આમ. ફ્રેન્ડ સાથે જઈએ તો. તેવા રાતે જઈએ તો પરિવાર જેવી મજા આવે આમ ફ્રેન્ડ સાથે જઈએ તો તે લોકો સાથે મજા કરવાની એક અલગ જ રોનક હોય છે.
હમ્મ સાચી વાત છે. લો બધા જ વ્યક્તિઓ હોય કે મજાક મસ્તીમાં ચાલતા હોય પછી કોક ફ્રેન્ડ સર્કલમાં એવું હોય કે જે પૈસા નો સગવડ રાખતો હોય પછી કોક ફ્રેન્ડ સર્કલમાં એવું હોય કે પોતાના બધ ઘરે વાત કર તો હોય ને સારી રીતે બધા જોડે સારો સ્વભાવ રાખતો હોય એવા બી વ્યક્તિઓ હોવા જોઈએ આપડા ફ્રેન્ડ સર્કલમાં એવું જ હોવું જોઈએ પછી એક માણસ બીજી બાજુ જાય એક માણસ આ બાજુ જાય એમાં પછી શું છે કે ફ્રેન્ડ સર્કલમાં મજા ના આવે રેવાની એમ.
હા એ તો બરાબર હોય છે એવા ફ્રેન્ડસ હોય જ્યાં જ્યા ત્યા મતલબ સાથે મળીને પ્લાન બનાવીએ સાથે મળીને બધું ડિસ્કસ કરીએ તો મ એક આમ બનાવીને પ્લાન બનાવીને જે તો તેમની મજા જ અલગ હોય છે.
હમ સાચી વાત છે કે આપડે રાખ વાર એવું બન્યું હોય કે રાતના ટાઈમ પર અમારા આપડા ઘરમાં કા તો મારા ફ્રેન્ડના ઘરમાં બી ચાલો પ્રોબ્લેમ આવ્યો હોય તો આપડે તય ઉભા રેયે કે ના ચાલ ભાઈ મારો ફ્રેન્ડ છે. એના ઘરમાં એવો એકલો છે તો પછી આપડે એની મદદ કરવા જઈએ ભલે પછી રાત થઈ ગઈ હોય. રાતે બી એને કામ લાગે આપડે એવું બનવાનું પછી એવું નાઈ કેવું કે આપડે મેં ફ્રી નથી ને મેં ઊંઘું છું ને મેં ઘરે નથી એવા બહાના એ કઈ કામ ના નઈ
એક વખત તો એવું જ થયું મારા ભાઈ ના ફ્રેન્ડ છે તો એમનો ફ્રેન્ડ મતલબ બાર ગેલો તો અચાનક એમના પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ તો તરત એમના મા ભાઈ ના ફ્રેન્ડ એ ફોન કર્યો મારા ભાઈને તો તરત અડધી રાતે બી જઈને એને ભાઈના પપ્પાને ફટાફટ હોસ્પિટલ લઈ ગયો તરત તાત્કાલિક સારવાર આપી એમ તો એના ફ્રેન્ડને બી આમ સંતોષ થયો કે ની મારે પાછળ બી મારા ફ્રેન્ડસ કોઈ એવા છે કે મતલબ અડધી રાત બી કે ને તો આમ મદદ કરવા માટે આવી જાય એમ. તો આ લાઈફમાં એવા ફ્રેન્ડસ લાઈફ માં એવા ફ્રેન્ડસ હોવા જ જોઈએ એમ
હમ પછી અ અત્યાર તો કેવું છે કે આપડી બર્થડે હોય ને તો કેક નો ખર્ચો પણ આપડે નથી કરવો પડતો કે આપડી બર્થડે હોય ને તોઈ આપડા ફ્રેન્ડ સર્કલમાં બધા પૈસા ભેગા કરીને કેક લાવે છે અને બધો ખર્ચો પણ ફ્રેન્ડ જ ઉઠાવે છે ભલે આપડી બર્થડે હોય પણ ખર ચૉ પણ આપડો ફ્રેન્ડ જ ઉઠાવે એવા ફ્રેન્ડ રાખવા જોઈએ
હા એતો હોય જ છે ના હોય જ છે આજકાલ તો મતલબ ફ્રેન્ડ સર્કલ આમ સારામાં જ હોય છે ઠીક છે હવે કોઈક હોય એવા કે જો બધામાં જો આમ અ મીંગલ ના થાય આમ.
હમ તમારી વાત સાચી છે. કે બધા ફ્રેન્ડો એક જવા તો નઇ જ હોતા હવે
નેચર એક સરખું ના હોય અવે એમ ઘણા જણા ને જેમના સારા હોયને જે લોકો એકબીજા નામ ફ્રેન્ડ્સ મતલબ આમ સમજતા હોય તો આમા એકબીજાની વાત દિલને સમજતા હોય તો કઈ બી વાત કેવી હોય તો ઇચકાવવા ના પડે એમ
હમ્ સાચી વાત છે, એટલે મેં તો એવું જ માનું કે આપડે ફ્રેન્ડ રાખ રાખવા હોય, તો સારા રાખવા અને એકદમ આપડા કામ આઇ કે એવા ફ્રેન્ડ રાખ પછી એવું ના હોત થાય કે ચાલ તને ફ્રેન્ડ બનાવ્યો છે, તો ખાલી તે નામનો ફ્રેન્ડ તો બનાવ્યો નથી, તું મારે કઈ કામ તો લાગવો જોઈએ ને એમ તો આપડો ખરાબ સમયમાં આપણી સાથે ઉભો રહે એવા વ્યક્તિને ફ્રેન્ડ બનાવવા જોઈએ.
હા બરાબર એ તો ને ઘણા સર્કલ તો એવા હોય છે કે, મતલબ સર્કલમાં મતલબ એવી એવી હેબિટસ હોય છે, ના તો મતલબ એલોકોથી પણ છે દૂર રહીએ તો પણ સારું આમ ઘણા જને એક હવે ગ્રુપ હેબિટસ બરાબર નઇ હોય, તો એ પછી બીજા બીજાને પણ બધાને બગાડે છે, તો એવા તો ફ્રેન્ડ્સ રાખવા જ નહી જોઈએ, જિંદગીમાં કે એક જિંદગીને પાછળ બધાની બીજાની બી જિંદગી ખરાબ થાય, એમ તો કોઈ બી વખત ફ્રેન્ડસ બન બનાવવાના કોઈ પણ ફ્રેન્ડ્સ બનાવવાના એને તો સારાજ બનાવાના
સાચી વાત છે, મેં પણ સાંભળ્યું છે, કે આખા ગ્રુપ માં કોઈ, એક વ્યસની હોય તો એની પાછળ બીજા બે પણ વ્યસની થઈ જાય છે. પછી એ કોઈ બીજા બેને શીખવાડે એમ કરીને, આખા ગ્રુપ વ્યસન નોતું તે છતાં, પણ વ્યસન કરતું.
હા હા આજ કલ આવા બી કિસ્સા બહુ થતા હોય, કોઈ ફ્રેન્ડ સર્કલ મતલબ ગ્રુપ બરાબર ના હોય, એમાં એક બે વ્યક્તિ આવા હોય કે એમની મતલબ આદતો ખરાબ ખરાબ હોય. તો તે બીજા સા લોકોને પણ બગાડે છે, તો એવા ફ્રેન્ડસ ની બનાવ જો એમ કે એકને કારાણે પછી બીજાને પણ તકલીફ પડે છે, પાછા પરિવાર માં પણ પાછા બધું બગડે છે, રિશતા
હમ સાચી વાત છે. પછી અમુક ફ્રેન્ડ એવા હોય કે ફ્રેન્ડ ને લઈ, જાય ખરા મતલબ ફરવા માટે લઈ જાય પણ કોક જગ્યા પર એવી મતલબ ગોવા છે, દમણ છે એવી બધી જગ્યા પર ફરવા લઈ જાય, તો પાછા તેમ જે ફ્રેન્ડ દારૂ ના પીતા હોય તેમને બી પીતા કરી દે, એવા ફ્રેન્ડ ના રાખવા જોઈએ કારણ કે એ ટેવ પાછી વ્યસન કહેવાય.
હા એક વખત હા ને એક વખત એવી બધી આદતો પડી જાય તો તે આસાનીથી પાછી છૂટતી નથી.
હમ્મ, એ બધી આદતો આપણા જીવન માટે અને આપણા શરીર માટે એકદમ હાનિક છે કે એ આદત શું છે, કે એક કો લાગી ગઈ કે દારૂ પીવાની સિગરેટ પીવાની એ બધી ટેવ જો પહેલેથી આપડ લાગી ગઈ તો શું છે, કે એને પછી છોડવી બોગરી છે. તમે એના માટેની કોઈ પણ દવા બવા હોતી નથી, પ્લસ એ બધું પીવાથી તમારું શરીર બી ખરાબ થાય અને તમારું જે અંદર શરીરની અંદરનું જે હાડકા અનેને બધું હોય એના પર બી ડેમેજ થઈ શકે છે એટલે મેં તો એવું જ વિચારું છું કે ફ્રેન્ડ બનાવા તો સારા બનાવા કારણ કે આ વ્યસની પણ નથી સારા એમ હમ સારું તો ચાલો મારે જરાક કામ છે તો મે તમને પછી ફોન કરીશ
હા રહી નહી નેક્સ્ટ જવાબ મળ્યા છે
હા હા ઓકે